હલો
હા આવાજ આવે જે મારો?
મારો આવે છે ને?
હા .
હલો હા કપાતો કપાતો બધું
હમ હા હવે તો આયો બોલો
હા તો ત એ બોલો ને ક તમે કોઈ જે કંપની કોઈ નોકરી કરવા જ હું તો શું બોલુ? તમે કઈક કંપનીમાં ગયા તેન વિશે માહિતી આલ
ઓ મારે તો હાલવાની જ છે તમે બોલો થોડું
તમે તો હાલી ગયા હવે હું તમને શું .
હા
એમ અદાણી છે એવી કંપનીઓ જે જીઓની કંપની છે જે રિલાયન્સ એ સારી રીતે નફોત કમાતી હોય છે એવી રીતે જે કંપનીઓમાં જે જોબ લેવા માટે આપણે મારો અવાજ તો પ્રોપર આવે છે ને?
હા અમુક ટાઈમે થોડો કપાઈ જતો હોય છે એવું લાગે છે મ
તમને લાગે છે એનું કારણ જે કશું હોય શકે? પણ મારું એવું કેવું છે કે જે અદાણી થોડું પણ કપાય તો મને કેતા રેજો કારણ કે જે આજલ ત કંપનીમાં જે ઇન્ટરનેટનો ઇસ્યુ થતો હોય છે કારણ કે કંપની છે સારી કપની કેવાય પછી બીએસએનએલ છે જે ભારતીય જે પેલી જે ભારતની જે ઇન્ટરનેટ સેવા આપતી કંપની છે તમે જોતા હશો કે હ નવો એક ફોન લોન્ચ કર્યો છે, જે ત્રણ લાખ એની ના દોઢ લાખ એની કિંમત છે, તોવે એ કિંમત પ્રમાણે એ એવું ફ્યુચર છે, કે તમારે એમાં કઈ એપ નહી હોય કે એપ નહી છતાં પણ દોઢ લખ ન છે, હવે તમે કેશો સમજાવું કે તમે કદાચ
એ
હા કપાઈ કપાઈ ને તો આવે છે, એનું ખબર નહી શું છે.
તમારો થોડોક મોબાઈલ ઊંચો કરો એટલે નેટવર્ક થોડું આવે
હા નેટવર્કનો ઈશ્યુ રહેશે કારણ આજે જે રીતે વરસાદ પડે ને તો એતો મને જોતા હશો કે નેટવર્કનું ઈશ્યુ રેતું હશે હવે મુ તમને એવું કેવા ગુ છું કે એનલ છે હવે જે મોબાઈલ લોન્ચ કર્યો છે, એમાં એવું મોબાઈલ એક એમાં એવું ફ્યુચર કદાચ તમારો સાદો મોબાઈલ આઈફોન છે, તમે કદાક જે એવા વિસ્તારમાં જ લઈને જવ કે જ્યા ઇન્ટરનેટના આવતું તો તમે ત્યાં ફોનના કરી શકો જેમ કે અલગ અલગ જે સમૂહની વચ્ચે કે પ તમે કદાચ જોતા હશો કે જે અન્ય એવા વિસ્તારો છે, જ્યાં તમે કોલ કરવા છતાં પણ કોલ ના થાય એવા વિસ્તારોની મુ વાત કરુ ને એવા વિસ્તારોમાં ઇન્ટનેટ ના આવે એના કારણે તમને ઘણી બધી તકલીફો પડતી હશે શું કે એ વાત હતી ને તો એવી તે મુ તમન એવુ કેવા માગું કે એ આ જે નવા મોબાઈલ બીએસન એલ બનાવે બીએસનલ કંપની એમાં ઘણો બધો ફાયદો છે. કે તમે જેમ તમે આ આ તે જે અલગ અલગ દૂર દૂરના આઇલેન્ડ છે, જે
કે જી ઈ બીએસ કંપની હૈ અમ એવું કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જશો તો પણ તમને ઇન્ટરનેટ જે કોલિંગ માટે જે ને જે અ એડ આઈડિયા જુઓ જે ઇન્ટરનેટની સુવિધા મળી રેહે કે તમે કોય પણ દુનિયાના કોઈ પણ ખૂળે જશો તો તમને કોઈ પણ વ્યક્તિને કોલ કરી શકશો ફ્યુચર છે, કે તમારું લોકેશન ક્રેક થઈ શકે છે, તમે કોઈનું લોકેશન પણ ક્રેક કરી શકો છો અને જે એનો કિંમત ખુબ વધુ છે, અને જે તેની રિચાર્જ જે કરવાની ક્ષમતા છે, જે તે રિચાર્જ ખુબ જ મોધુ ખાય છે, કારણ કે તે એટલો એક્સપેન્સિવ ફોન છે. કે જે તને કોઈ પણ ખૂણેથી કોલ કરી શકો એટલે તેમાં અઢાર રૂપિયા એક મિનિટના લે છે, એટલે ખુબ જ મુખ કેવાય પણ જે જરૂરી છે, એક અમુક લોકો મા તો તમારે શું કેવું જે અલગ અલગ કંપનીઓ હે કેવી રીતે કામ કરે?
હા મારું કેવું છે, કે જેથી કરીને એ કંપનીઓ કામ કરતી હોય છે. કે આપડે અંદર કંપની કામ કરતા આપને એક જોબ માટે બોલાવતા હોઈ છીએ. કે જેમ કે એક જીઓ ની કંપની છે, ટાટા ની કંપની છે, પછી રતન ટાટા એ બચારો મૃત્યુ પામ્યો એ પણ બહું દિલદાર માણસ હતો, સેવાભાવી માણસ હતો. એમ તેમ કે જે ગરીબો માટે ખુબ પૈસા વેડફી નાખતો એવી કંપની હતી. કે જે હા, જે હો તો બધે ગરીબો ની આપી દે. કે અમુક આપણા આપણે અદાણી લોકોને જોઈએ. કે અદાણી તો એવો નફટ નલાયક આપણે કહી શકાય કે જેથી કરીને એની
દરેક વ્યક્તિ પોતાની જગ્યા સારા છે.
હા જેમ કે આપડે હું તમને કહી શકું કે એમને થોડુંક અંદર એવું પરફોર્મન્સ હોવું જોઈએ કે હું મારી કંપની આખી ભારતની ઈન્ડિયા ની સૌથી મોટ મોટી મારી કંપની છે જેથી કરીને મુ આ બણી શકું અને બણીને હું ગરીબ લોકોને જે ગરીબ લોકો છે એની અંદર હું મદદ કરી શકું એવી રીતે મારી અંદર એક પર્સનાલિટી પ્રોપર્ટી એક હોવી જોઈએ કે જેથી કરીને અમુ અલગ અલગ રીતે એમ જોવા મળે કે આપડે એક રતન ટાટા ટાટા કંપનીની અંદર જે મોટા મોટા સાધનો બને છે જેમ કે બાઈક પળતું હોય છે ટ્રક પળતું હોય છે ગાડી પળતું હોય છે આઈસર જેવા ભણતો હોય છે એમ ટાટાનું બધું અલગ લેવલે ભણત કામ કરતાતું હોય છે એવી જ રીતે જો આપણેે કંપની ઘરે ખોલવા જઈએ ને તો બિલકુલ પણ આપડણે જો પેલું પ્રોફિટ કરવું પડે કે દસ થી પંદર કરોડ જેવું પ્રોફિટ કરીએ ત્યારે આપણે કંપની ઉભી કરી શકીએ કંપની ઉભી કરી શક્યા બાદ પછી જે જો માર્કેટિંગ થઈ જાય ને તો બિલકુલ આપણા માટે સારી વાત કહેવાય કે જેથી કરીને આપણે એક પીલાડી વચ્ચે ને એક ડીસા વચ્ચે કંપની આવેલી છે કંપની નું નામ તો મને નથી આવડતું જે પણ ઈપિયા પર ના રોલ બનાવે છે રોલ એવો બનાવે છે જો આપડે રસ્તામાં ચારે જે બાઈકમાં જ તા હોય કે એકઈકામાં જતા હોય કે ગાડીમાં જતા હોય ગમેમાં જતા હોય ને ત્યારે એક આપડે પુઠ્ઠા તરીકે એની બેક આવતું હોય છે જેથી કરીને એક હા કે એક કંપની આવી ગઈ છે. એમાં કંપનીમાં એક ઉભી કરવામાં આવે છે એ જેમાં પાંચથી છ જેવા કરોડ જેવા પૈસા ભાગ્યા છે ત્યારે કંપની ઉભી થઈ છે. કંપની ઉભે થયા બાદ એની અંદર જે ઘણા પરફોર્મન્સ સારા જોવા મળે છે કે જેથી કરીને એટલા બધા પેપર રોલ બનતા હોય છે એટલા બધા અંદર શું કેવાય કે લાકડા લાકડા બાણીને જે ઉકાળવામાં આવે છે કેમિકલ કેમિકલ દ્વારા જેશે એ કાગળ બનાવવામાં આવેશે કાગળના રોલ પ્રમાણે છે પેપર રોલ બનાવે છે પછી એની અંદર ઘણા બધા અ બણતું હોય છે જેની કંપની એક કંપની એક એમાં બધા કણાકાર બેરોજગાર પણ કામ કરતા હોય છે રોજગારો કામ કરે એટલે એને પણ એક જીવન સેટ થઈ જતું હોય છે જે જીવન સેટ થયા પછી જેની એક ઘરની એ પ્રોપર્ટી એને આપવી પડતી હોય છે. એવી રીતે જો ચલાવી શકે ને એ તો એને બિલકુલ એને એ રીતે પામવું પડે કે જેથી કરીને એક કંપની એમ કેહેવાય કે જેથી કરીને કે આપણે જો ઘરને પોતાની બનાવીએ ત્યારે ખુબ જ પ્રોફિટ જમા કરાવું પડે જમા કરીને જો બાર આપડે લાયસન્સ કઢાવવું પડે લાયસન કાઢીને એનું પણ આપડે પરફોર્મન્સ એવું સારુ મળવું જોઈએ કે જેથી કરીને થોડુ એક એવું ગુણવત્તા વાળું કેરિયર પણ આપણું જક સેટ થઈ જાય. જેમ કે જે બીજા બેરોજગાર ના માણસો છે આપડણા ગામના જે એ પણ આપણે સેટગ તો કરી સકાય. એવી જ રીતે તે આપણે એની અંદર ક કામ કરવુ જોઈએ. જેથી કરીને આપડણે એક કંપની ના માલિક બની શકીએ. કંપની ના માળિક બને પસી જે આપડે અમુક ગરીબોને દાન કરવું હોય તો પણ, આપડે કરી સકાય એવી રીતે અલગ-અલગ સીરીતે એ તને વાત કરી સકું એમ સારુ પરફોમન્સ જોવા મળે. જયારે એ કંબાણી રીયો ને એ રિચાર્જમાંથી જો વર્ષે-વર્ષે જો રિચાર્જ વધતું જતું હોય સે રિચાર્જ વધુ જતું બસ કારણે એ જ વર્ષે-વર્ષે જો વીસ-વીસ રૂપિયા વધારે પચાસ-પચાસ રૂપિયા વધારી નાખે તો લોકોની અંદર કેટલી સંખ્યા છે કે ઘણી લઈ પ્રમણે તો બધુ પ્રોફિટ થઈ જતું હશે. તમારું શું કેવું છે?
તો એયુ કેવા માગેશ કે જે કંપનીઓમાં અમુક કંપનીઓ સારી છે બધી કંપનીઓ જે પોત પોતાની જગ્યા સારી છે, આ ને કોઈક બ્લેમ ના કરી શકે કારણ કે દરેક એવી કોઈ પણ કંપની બનાવે તો એનો મેન હેતુ હોય કે નફો કમાવો. તો એ માની લો તમે કોઈ ધંધો કરો તમે જીવન જીવવા માટે કઈક કમાવવા તો તમારે ધ્યેય તો કમાવાનો જ હસે કે ઘર ચલાવું છે તો કમાવું જરૂરી છે. તો કોઈ કંપની વાળો જે પોતાનો નફો કર્યા કરતો કઈ કરી શકે નહી. તમે નથી સાભળ્યું તું કે અમે મફત માપીએ છીએ મફતના ભાવે. એવુ કશું હોતું નથી કોઈ પણ વ્યક્તિ નફાની લાલચ તો હો જ. જો કંપનીમાં નફો ના હોય તો તે કંપની કેવાય જ નઈ. એવી રીતે તે કંપનીમાં દરેક વ્યક્તિ નફાના હેતુથી કામ કરતો હોય હે. એટલે એ બો કામ કરવું પણ જરૂરી છે કારણ કે, કંપનીમાં જે કામ કરનાર જે જોબર્સો હોય છે જે કેરી કરવા વાળા લોકો છે તેમને પગાર પણ આપો પડે, જે મેનેજરને પગાર આપવો પડે, જે ખર્ચાઓ થતા હોય જે ચૂકવવા માટે ઓ હોવો જરૂરી છે. જો તમારી નફો ના થાય તો તમે ધંધો કરો છો, એનાથી ફાયદો શું થાય? કઈક ને કંઈક
તોર અવાજ કેમ કપાય છે?
વધુ કપાય છે. મારો અવાજ?
હા હવે હવે આયો.
હલો.
અવાજ કપાય છે ફોન કાપજો બરો.
હા, તો બરોબર. તમે શું કેવા માગો છો?
ફોન કાપી નાખો તમારો અવાજ કપાય છે.
અવે
હલો.
હા તો, નાઓને. હા, સારુ તો આપડણે પછી વાત કરીએ.